હેલો
બહો બ તમે
મને પણ સારું છે એવું શું ચાલે છે તમારે ત્યાં હલો
બસ અમારે અહં તો બસ અમારે એલે એકદમ સારું છે એકદમ મજામાં સૌથી પેલા તો તમને અને તમારા આખા પરિવાર ને મારા તરફથી ઈદ મુબારક
હા ઈદ મુબારક ભાઈ
ખૂબ ખૂબ આભાર બેન બસ સવારે ઈદની નમાજ પતાવીને હમણાં જ ઘરે આવ્યો કપડાં બદલીને વિચાર્યું કે સૌથી પહેલાં મારા બેનનેને ફોન કરી દઉં
અરે વાહ થેન્ક યુ ભાઈ આજે તો તારા ઘરે જલસા હશે ને કેમ કે ઈદનો તહેવાર છે, તો સારી સારી મસ્ત મસ્ત તો વાનગી પણ બની હશે, અને એમાંય સેવયા હોય એટલે તો કઈક આપણે અલગ જ જોય આજે તો તો તો તમારે તો આજે જલસા જશે એમ ને?
બેન, મમ્મી એ સવારથી જ મસ્ત ગરમા ગરમ શીરખોરમાં સેવૈયાની મીઠાઈ અને સ્પેશિયલ બિરિયાની બનાવવાની તૈયારી કરી દીધી છે. એટલે જ મેં તમને ખાસ ફોન કર્યો કે આજે સાંજે તમે તેમ ગમે તેમ કરીને તમે અમારા ઘરે જમવા આવવાનું, આવવાનું. છે, કોઈ બહાનું નહી ચાલે.
અરે હા ભાઈ, ચોક્કસ આવીશ. અ તારા ઘરની તો બિરિયાની અને શીરખોરમાં ખાવાના તો થોડી ના થોડી પડાય. કેમ કે હું જો ગયા વખતે પણ ત્યાં આવી હતી, તો મને તો ત્યાંના સેવૈયા તો મને બહુ જ ભાવીયા. અને મારા મારી ફ્રેન્ડ પણ આજ કરે એમ કે તે કે હું છે ને તમારી સાથે આવીશ, તો હું એ એને પણ લઈ આવવાની છું. એને પણ બિરિયાની તો બહુ બહુ જ ભાવે. પણ હા, જો હમણાં થોડા સમય પેલા હે ને અ એ એરિયામાં જ સિફટ થવાનું છો ને? મને તો તારું નવું સરનામું કહીં દેજે.
હા, તો હુ મારું નવું સરનામું હું વોટ્સઅપમાં સેન્ડ કરી દઈશ. અને તમારા ફ્રેન્ડ છે તો એને પણ લેતા આવજો, અને બીજા કોઈ પણ હોય તો એ બધાને લેતા આવજો. આપણે બધા સાથે મળીને સાંજે જમીશું.
હા, ચોક્કસ આવીશ ભાઈ. અરે, અને બહુ સરસ તે વિચાર્યું. આજકાલ છે ને, કેમ કે સાઈબર ફ્રોડ અને સ્કેમ વધી ગયો છે. તો હે ને, તો ધ્યાન રાખજે હો. કોઈને પ્રશ્ન માહિતી ને તુ ફોન નંબર આ રીતે કોઈને સેવ શેર ના કરતો. ભલે ઓમ ઘર ના હોય, એ વાત અલગ હે, પણ થોડુંક ધ્યાન રાખવું અજાણ્યા લિંક ઉપર હે ને તારે કોઈ આમ ક્લિક કેવી કઈ રીતે હે ને, પાસવોર્ટ નો આપતો, ક્લિક નો કરતો, કેમ કે અત્યારે તો આ ફ્રોડ છે ને, બહુ જ વધી રહ્યો છે હો ભાઈ
હા સાચી વાત છે બેન, આજકાલ તો ગમે તેવા ફેક ફોન આવે છે. અને લોભ, લોભામડી વાતો કરીને લોકો પાસે પર્સનલ આઈડી કે ઓ. ટી. પી માગે છે. આપણે હંમેશા આ બાબતે સાવધાન રહેવું જોઈએ, કોઈને પણ આપણો ઓટીપી કે પાસવર્ડ ક્યારેય ના આપવો જોઈએ.
હા એ બાકી શું, બાકી તમે ઈદ ઉપર ક્યાય બીજું કે બહાર જવાના છો કે પછી શું કંઈ, શું પ્રોગ્રામ છે?
પ્રોગ્રામમાં તો એવું છે કે, જો અત્યારે હવે નમાજ પડીને ઘરે આવ્યો એટલે સૌથી પેલા પપ્પાો હાથ ચુઈમો. અમારામાં હાથ ચૂમવાનો એટલે સૌથી પેલા પપ્પા નો હાથ ચૂઈમો, પછી મમ્મી નો હાથ ચૂઈમો, પછી ભાઈને, ભાઈ. ભાઈ અરે હાથમી લાવ્યો પછી છોકરા વળેને, ઘરવાળી ને બધાને ઈદ મુબારક કહીને, હવે બસ બધા એ નાસ્તો કરવા બેસવું. એટલે નાસ્તામાં તો અમારે શું છે કે, પુરી હોય. કવૈયા હોય અને એવું બધું હોય
મને તો છે ને, તમારી ઈ ઈદમાં તો મને આમ બહુ જ ગમે, કેમ કે મને તો પેલા તો મને હે ને સેવૈયા તો મને બહુ વજ ભાવે. અ સિવાય અમારા ઘરે છે ને એ મમ્મી બનાવે તો પણ શું ખબર તમારા જેવા તો બનતા જ નથી એમ એટલે મને મને એમ થાય હું ઈદની હે ને રાત જોતી હોય કે જયારે ઈદ આવે ને તો ભાઈને કહું કે હું અહં ચોક્કસ જાઉં કેમ કે મને ઈ તો બહુ ભાવે છે ને એટલે હું તમને એટલે જ તમને કેતી હોય કે તમે મને કોલ કરજો કે હૈ ને તો હું તમારે ત્યાં આવી શકું એમ અને મારી ફ્રેન્ડ છે. તો એને પણ આજખરે કેતી તી કે મને તું તારી સાથે લઈ જજે એટલે મેં કીધું કે વાંધો નહી પણ એક વાર છે, ને હું ભાઈ ને પૂછી લઈશ કે તમારે કઈ રીતે પ્રોગ્રામ છે. તો હું મારી ફ્રેન્ડને લઈને ત્યાં આવી શકું કે કેમ?
નઈ નહીં કોઈ વાંધો નહી તમ તમારા ફ્રેન્ડ નને ગમે ત્યારે આવી શકું એવું નથી આજે પણ આવજો અને એમાં કઈ અમારે ક્યાં અમે બાર તો કઈ જવાનું છે ને ખાલી અહીંયા ગામડે જવાનું છે, દાદા દાદી પાસે ઈદ મુબારક કરવા એટલે અમે તો તર તાજ ચાર વાગે તો પાછા આવી જશું ત્યાંથી એટલે સાંજે તો આપડે બધા મળશું એ પાકું જ છે, અને તમારી જે ફ્રેન્ડ હોય એને તમ તારે સાથે લઈ આવજો અને આપડે બધા એ રાત્રે આપડે બધા સાથે જમશુ
હા ચોક્કસ ભાઈ અને તમારે શું તમે ઈદની ખરીદી પેલેથી કરી લીધી હતી કે તમે કઈ રીતે તમારું ફેમિલી તો બહ મોટું છે. એટલે તમે કઈ રીતે ખરીદી કઈ રીતે કે ત રજા તમે રાય કે તમે અગાઉ થી જ ખરીદી કરી લીધી હતી
નઈ નહીં એ અગાઉ તો ખરીદી નથી કેરી ઈદ ની રજા છે, ને પાછુ ફેમિલી મોટું છે, એટલે શું છે કે રજા રાખીને ખરીદી કરવી પડે નતર તો ભેગું ન થાય કેમ કે અમારે ફેમિલી મેમ્બર બઉુ વધારે છે એટલે કેમ કે મારા મારા કપ ડાં લેવાના હોય મમ્મી પપ્પાના લેવાના હોય ભાઈ ના ને બેન ના ને બધા ના લેવાના પછી છોકરાઓ છે, મારા પછી મારી વાઈફ છે બધાને લેવાના એટલે શું છે કે આખોદી નીકળી જાય એટલે મે છે ને એજની બે દિવસ ની વાર હતી ને ત્યારે જ મેં છે ને એક દિવસ ની રજા રાખી પછી બધાને બધા ફેમિલી સાથે એક સાથે જઈને બધાએ શોપિંગ કરી લીધી હતી એટલે બધાને જે જે વસ્તુ લેવાનું હતું એ બધા એ લઈ લીધું હતું અગાઉ જ
એવું છે. અમારે અહિયાં છે, ને બાજુમાં તમારા કાસ્ટ ના જ રેય છે. અને એઈ લોકો તો એમ કેતા હોય કે આને ઈદ ઉલ ફિત તર કેવામાં આવે અને મેં આગળ સાંભળેલું છે કે ઈદ અયા હોય ને તો તમારે જકાત ને ખેરાત ને ફિતરા ને એવું બધું આપ વામાં આવે છે. તો કેમ આ ઈદ આપ કઈ રીતે તમે ઉજવો છો? શું આમાં કઈ આ પવિત્ર મહિનો છે, એ તો મને ખબર છે પણ રોજા તમારે શું કામ રેવામાં આવે અને નમાજ નું શું મહત્વ?
એમાં એવું છે, કે રોજા તો અમારે છે ને રમજાન મહિનો શરૂ થાય ને ત્યારે પેલા પેલા પેલી પેલા રોજથી પેલી તારીખ થી લઈને ત્રીસ તારીખ અથવા તો ઓગણત્રીસ તારીખ સુધી અમે આખો મહિનો રોજા રહીએ. અને આખો મહિનો છે ને એ નમાજ પડે ને આખો મહિનો ઈબાદત માં કાઢીએ અને જકાત ખેરાત ની જે વાત કરી તમે એ તો અમારા જે સા નાના વર્ગ ના માણસો હોય ને જે સાવ ગરીબ એ એ એને અમે અમારાથી જેટલું અપાય એટલું અમે આપીએ એને કે એની ઈદ પણ સારી જાય અને એના ઘરમાં પણ ખુશીઓ આવે
હા તો અ ઈદ તમારે તો એઈ રીતે મનાવવામાં આવે તો ઈદ માં તમે શું કે અ બાર ફરવા જાવ કે પછી તમે તમારા ઘરે જ એવું હોય ને કે તમે અ મો મોટાના તમારાથી જેમ કે મોટા હોય તમે એમ કીધું કે દાદા દાદી ના ઘરે ત્યાં જવું પડે તો એવું બનતું હશે ને કે તમારે ત્યાંય કોઈ બીજા આવતા હશે કે તમારા મમ્મી પપ્પા હે કોઈક વડીલ હોય તો એ પ્રમાણે તમારા ઘરે તો આવતા જ હશે ને બધા
અમારા ઘરે પણ આવે ને મહેમાન આવે અમારા દૂર ના ભાઈ થાય એ આવે બેહેન થાય એ લોકો આવે એ લોકો બધા આવીને મમ્મી પપ્પાના હાથ અમે એક બીજા હાથ મિલાવીએ ગળે મળીએ એટલે અમારા ઘરે પણ આવે બધા મહેમાન અને અમે પણ જાય બારે
હા એટલે સમજાયું કે જેમ કે અ ઓમ શ્રાવણ મહિના જેવું હોય છે આમ ઈદ નોતહે પવિત્ર તહેવાર હોય ને ઈદ પણ એવી રીતે તમારા માં ઉજવવામાં આવે છે. અ જકાત ફિતરાને એવું બધું આપીને અને તમે શું ઈદના બીજે દિવસે ક્યાંય ફરવા કે ક્યાંય દર્ગાાય કે એવી રીતે ક્યાંય જાઉ છો કે પછી એમનામ ઘરે જે ઈદ મનાવો છો
ના એમ તો જાયને બીજા દિવસે અમે ફરવાનું એમાં પછી ફેમિલી બધા બેસી ને નક્કી કરી છે આજ પે આપડે ક્યાં જવું છે દરગા એ જવાનું નક્કી થાય તો પછી બધા એ દર્ગા એ જાય કે સાથે ને અત્યારે પછી ફરવાનું જો નક્કી થાય તો પછી બધા ફરવા માટે જયંદ બારે
એવું છે એટલે જ મને એમ થયું કે હું પેલા હ ને અગાઉ થી જ તમને ફોન કરું કેમ કે જો વરી હું આવવાની હોય ને તમે વરી ચોક્કસ મારા માટે એમ કયો કે હવે આપડણે પ્લાન કેન્સલ કરીએ બહાર જવાનું એટલે જ મેં અગાઉ તમને પૂછી લીધું કે તમે પેલી જાઓ કે બીજે દિવસે કેમકે ઈને દિવસે જ હું આવીશ બીજે દિવસે તો હું નહી આવું કેમ કે તમારે જવાનું હોય તો ખોટો તમારો એ પ્લાન ઓફલ થઈ જાય તો એવું તો નો કરાય ને એમ
ઈદના દિવસે આજે તો અમારે ક્યાં જવાનું છે નને બીજા દિવસે જવાનું છે એટલે આજે તો તમે ચોક્કસ આવજું તમે તમારી ફ્રેન્ડ ને બે અને બીજા કોઈ પણ ને આવવું હોય તો તમે તારે લેતા આવજો સાથે કોઈ વાંધો નહી
હા કઈ નઈ ભાઈ તો છે ને હું ચોક્કસ આવીશ ને તમારે કઈ મીઠાઈ કે એવું કઈ છોકરા માટે એવું હોય તો હું લેતી આવું એમ
નહી અહીંયા તો આપડે બધું બનાવેલું છે તો પણ જો તમારી ઈચ્છા હોય તો તમા તમારે જે લેવું હોય તો તમારી રીતે લેતા આવજો ને અહીંયા તો આપડે બધું છે જ
કઈ વાંધો નહી તો એવું હશે તો વાંધો નહી હું મારી રીતે મારી ફ્રેન્ડને લઈ ને તમારી આજે સાંજે હું ચોક્કસ સાડા સાતે મળીયા
ઓકે કઈ વાંધો નહી સારું તો સાડા સાતે આવજો અમે વાત જોશું તમારી
હા અલ્લાહ હાફિજ
લબ